હલો
હેલો
હલો હા હા આવે છે મારો અવાજ
ચલો.
હા હાલો કેમ છો.
આવે ચાલ મજામાં એકદમ.
કેમ છે, તબિયત પાણી
સરસ એકદમ વ્યવસ્થિત
હા, હા. મેં છે, ને તમને એક વાત પૂછવા માટે એક ફોન કર્યો અને આમ તો કહું ને તો વાત, કહું તો ઘણા વર્ષે તમને તમારો નંબર પાછો જોયો એટલે મને લાગ્યું, ચાલો બહુ ટાઈમથી આપણે નથી કરી તો જરા તમને મળી ભી લવ અને આ મને છે, ને વિચાર આવ્યો કે જુઓ આવી રીતે બેઠા બેઠા આપણે એટલા વર્ષોથી મળ્યા નથી, પણ આમ બેઠા બેઠા ફોન ફોન નંબર જોયો તો મને લાગ્યો કે આ ટેકનોલોજી કેટલી સારી છે, કે આપણે ક્યારેક કંઈ બોલી. તે જઈએ જો આટલા વર્ષ ના મળ્યાથી આપણે એકબીજાને અ ખ્યાલ નહોતો કે આપણે શું કરીએ છીએ, કેવી રીતે ક્યાં રહીએ છીએ, તો મને લાગ્યું હાલને તમારી સાથે વાત તો કરું કેટલા દિવસથી આપણે વાત બી નથી કરી, તો આમ મને લાગ્યું અગર આ ટેકનોલોજી ન હોત તો આપણે કદાચ આપણા બધા જ રોજિંદા જીવનમાં એક એટલા વ્યસ્ત હોત કે આપણેે આ કરત જ નહીં બધું કામ એટલે આજે મને એક એ સારું લાગ્યું જોઈને હું થોડી એમ જ મારી પાસે સમય હતો તો હું બેઠા બેઠા બધાને આમ સ્ક્રોલ કરતી. જોતી કેટલા નંબર છે, મારા મોબાઈલમાં કોના છે, કોઈની સાથે વાત કેટલી. કેટલા વર્ષથી નથી કરી એમ કરીને જોયું તો તમારો નંબર દેખાયો તો તમને શું લાગે છે. કે આ ટેકનોલોજી ન આપણે ફાયદા છે, આમ તો બધા કે છે, કે ફાયદા નુકસાન બધું પણ મને તો ફાયદા વધારે લાગે છે, તો તમને લાગે છે, કે આ ફાયદાકારક છે.
શટૅ સાહેડ ફાયદા નુકસાન તો ઓછું. શું છે, હવે તમે કીધું એમ આપણે મળ્યા નથી, પણ આપણને ગમે તે થી આપણે કહે છીએં, ફેસબુક પર આપણે અને ક‌ઇઝુના સ્કૂલ ના ફ્રેન્ડ્સ. કોલેજ આપણા રિલેટિવ્સ જેના આપણી સાથે અને ફેસબુક પર શોધીને આપણે એનો નો નંબર પણ છે, ને એ પ્રમાણે આપણે કોણ કોન્ટેક્ટ કરી તો એ બધું ઈઝી તો છે, જણું બધું સહેલું થઈ ગયું છે, આપડે કેવી રીતે વાપરીએ છે.
બરાબર છે. એટલે આપણા વપરાશ પર છે, આપણે સારી રીતે વાપરીએ છીએ.
હા ફાયદા કંઈ દુમત નથી. ફાઈ અને આ લાંબી લોકો એ રિલેેટિવ્સ ફોરેન કંન્ટ્રી. માં છે, ક્યા તો લાંબે કસે છે, તે લોકોની સાથે પણ આપણે વાતચીત કરી શકીએ છે, વિડિયો કોલ ઓપ્શન પેલા એવું બધું નહી હતું પેલા ખાલી પત્ર વારો એવું બધું નથી, હવે તમે હમણાં ફોન કરો. કરો છો, અમે છોકરીની સાથે પણ ઇઝીલી વાત કરીશ. શકો છો, પેલા બધું પોસિબલ નહીં હતું તો વિટી ઘણી છે, બસ સો વધ્યું છે, એ પ્રમાણે ટેક ટેક્નોલોજીસ છે આપણી પાસે તે બધા આપડે કેવી રીતે સારી રીતે એ આપણે જોવ બોવ જરૂર. આપણા વપરાશ પર પણ ઘણ ઘણું બધું ફાયદા નક્કી છે વધારે. નુકસાન, અને જોવોને તમને આટલા વરસ પછ પછી મારો નંબર પોસિબલ નહી હતુ ને આટલા વખત પેલા આપણી બધા બાકી બધા જે કાઈ ઓપ્શનને આપણે કનેક્ટ કરી શક કે છે જુ સરસ પહેલાં આપણા સ્કૂલમાં ફ્રેન્ડ્સ હત તા ત્યારે પણ આપણે કનેક્ટ કરી શક ઇઝી શક્ય છે મુંબઈમાં હશે તે ફોરેન કન્ટ્રીઝમાં હશે એટલે આપડે કેવી રીતે વાપરીએ છે એના પર પણ ઘણું અવલંબીને એવું મને લાગે.
બિલકુલ-બિલકુલ.
કરવું કેવું આપણેે પણ શીખવું જોઈએ વ્યવસ્થિત એમ ને આપણા છોરાઓને પણ આપણે એ વ્યવસ્થિતપણે શીખ તેનો સદ્ઉપયોગ કરવો છે અને કે કેવી રીતે સારી રીતે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીશ, આપડે પૂરેપૂર ફાયદો ઉઠાવી શક કે જે આપણેે વ્યવસ્થિત પણ આપડે, અને આ જોવો ને આપડે વેકેશન કરીએ છી એટલે પૈસા વગરના ટ્રાન્ ટ્રાન્ઝેક્શન પાસે આપણી પાસે હમણાં વેજ તો એ બધું પણ હવ અહ નોટ ને કોઈન નથી, નાણાં રાખવાની જરૂર. તું બધું છે હવે એટલે હું એ બધું તો થઈ જ ગયું છે નો ડાઉટ. માણસ સુધી એકદમ નીચેના માણસ સુ ધીએ જવું પડે તો ટેકનોલોજી એનો વધારે લાગે છે.
બરાબર છે એકદમ જ એટલે આવી જ રીતે કે જુઓ પેહલાના જમાનામાં તો કઈ હતું નહીં પણ આજે આપણે સવાર માં ઉઠીએ અલાર્મ થી ઉઠીએ પછી એક એક વસ્તુ ચાલુ થાય આપણે ફોન કોલ આવે આપડે કોઈને જવું છે આવું છે આપણે ટિકિટ બુક કરી શકીએ ટ્રેનની ટિકિટ ક હોકે જે પણ છે અને બીજી આમ જોઈએ તો જુઓ અચાનક કોઈ મેહમાન માન આવી ગયા તો આપણે ઓનલાઈન તરત જ કાઇ સામાન માવું છે આપણે મંગાવી શકીએ પછી જે પણ ખરીદારી કરવી છે ક્યારેક આપણને સમય નથી કે આપડે કઈ ખરીદવા જવું છે. આપણે મોડું થાય છે માકેર્ટ જવાનો સમય નથી તો આપ એને ઓનલાઇન બૂક કરીને કરી શકીએ છ કોઈ પણ સામાન આજકા તો નાનામાં નાનો ને મોટામાં મોટા સામાન પણ બધા જ આવી રીતે ઓનલાઈન બુકિંગથી આપણે મંગાવી શકીએ છીએ ઘરે ફક્ત થોડી સાવચેતીથી વાપરી અને કરીએ તો બધું સહનતા સરળતાથી આપણે મળી જાય છે. તો આમ ટેકનોલોજી નો ઉપયોગ છે ને ગણા છે હા કરવા વાળા ભલે એનો નુ નુકસાન પણ કરે છે એના લીધે ઘણી બધી એવી વસ્તુઓ થાય છે આ સમાજમાં કે જે ન થવી જોઈએ ક ગુનાકારક છે કે બધું તો એ બધા જો આમ તો છે ને સરકાર છે કે, આપડે છે કે, બધી જનતા છે કે, સમાજ છે કે એ બધા પોતપોતાની રીતે કાર્ય તો કરે છે એ બધી વસ્તુઓને રોકવા માટે પણ આપણે છે ને આપણે શું કરવું કે આપણે પોતાની આસપાસના લોકો કે આપણે કહીએ આપડા બાળકો કે ઇ બધાને હંમેશા સાવચેત રાખવું કે આ બધી વસ્તુઓથી દૂર જ રહેવું ન કરવી અને ન એવી રીતે ક્યાંક ફસાઈ જાય એનું ધ્યાન રાખવું. તો એમાં ખાસ કરીને કહું ને તો જુઓ આપણે નાના બાળકોને તો આપણે ટાઈમ લિમિટ આપી શકીએ કારણ કે હવે એમ જુઓ ને તો આપને લાગે નાના બાળકોને આપણે સ્કૂલના બાળકોને કેવી રીતે કોલેજમાં આવે પછી તો આપ આપવો જ પડે છે ફોન કારણ કે બહાર જાય અલગ અલગ જગ્યાએ કેવું પેલા હતું આપડે તો ક્યાં જતા હતા આપડા માવતર બિચારા વાત જોઈને બેઠા હોય કે ક્યારે બચ્ચાઓ આવશે પણ હવે તો એ લોકો ફોન કરીને કહી શકે છે કે ટ્રેન લેટ છે ને હું આટલો લેટ આવીશ કે આટલી લેટ આવીશ તો આવી રીતે આના ફાયદા તો છે જ પણ શાળા જતા બાળકો છે ને એમને પણ આજકાલ બધું પીએ પીડીએફ થી ને એવી રીતે સ્કૂલ વાળા મોકલે છે આપણે ન છુટક એમને મોબાઈલ આપવો જ પડે છે પણ ત્યારે પછી અમુક લિમિટ બાંધી લેવી કે એમને આટલી જ વખત મોબાઈલ આપવો આટલી જ સમય માટે અને આટલું લસન કરે ત્યાર સુધી એવી રીતે અમુક આપણે સગવડ કરી દઈએ એમને શરૂઆતથી જ ફાયદા નુકસાન બંને સમજાવીએ ને તો એ લોકો પણ માને છે એટલે એ તમે ક્યું તે પ્રમાણે સાચું છે કે આપણે જે કરવું છે એનો ટાઈમ ટેબલ ને હિસાબે આપણે સરખી રીતે કરવું. અને જે પણ વસ્તુઓમાં આપણે સરળતા છે એ બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવી અને સાથે સાથે એટલું બી ધ્યાન રાખવું કે જેમ કે હવે અ જે ચાલીને જવાવાળી વસ્તુઓ છે એનો હું ટેકનોલોજીને ઉપયોગ કરીને હું રી અ રિક્ષામાં કે, કારમાં કે, સ્કૂટી પર જાઉં એના કરતા બે પગ ચાલીને જઈએ. આપણું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તો આ રીતે બધી જ વસ્તુઓને આપણે સમય આપણે કહીને કે ધ્યાન પૂર્વક વાપરીએ તો બધું જ સારું છે અને અગર ધ્યાન ધ્યાન ન રાખીએ તો બધી જ વસ્તુઓમાં આપણને કઈ ને કઈ નુકસાન થાય જ છે. તો અને એક બીજી બી વાત કહું કે અ હા ટેકનોલોજી તો એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જ પણ તમે આમ જોયું હશે કે જુઓ ટેકનોલોજી વાપરવા વાળા ના ના મોટા બધા જ જે બાળકો છે કે મોટા માણસો છે તો એમના માટે બી સદુપયોગ તો થાય જ છે મોટા આપણા ઘરના હોય ઘરે કોઈ ન હોય ને એમને કઈ દવા જોઈતી હોય કે કાંઈ સામાન મંગાવો હોય તો એ પણ તરત જ ઓનલાઇન કરી શકે ફોન મંગાવી શકે તો એમને ચાલવા કરવાનો કે તકલીફ હોય તો એમને એટલી તકલીફ ના પડે તો તમને લાગે છે એ બરાબર છે તમે કંઈક બે વાક્યમાં કહેશો મને
આવ આજુબાજુમાં મેં બહુ બધા સિનિયર સિટીઝન સ્પેશિલી જોયા છે એથી રહેતા ફોરેન કન્ટ્રીમાં રહી છે. એ લોકો એવી સ્થિતિ અનુસાર પણ એ લોકો લોકોને કેમ કે બધું સામાન કોઈ ખાવા પીવાની વસ્તુ છે દવા છે શૂઝ બધી જે આપણે રોજ એ તમે બધી ઓનલાઈન મંગાવી કો કોઈની ઉપર ડિપેન્ડ રહે પોતે શીખી જાય તો એ લોકો આરામ આમથી આ બધી નીચે લોકોનાથી જવાય નહીં ઉતરાય કઈ નહી એટલે આ બધી વસ્તુ વતુ તમે તુંની વાપર કરી કરી ને ત તમે તમારી શકો છો એનું ક્લાસિક એક્ઝામ્પલ લ છે આ જેટલા ઈન્ડિયન છે ફોરેન છે જે બધું ઈ કોમર પ્લેટફોર્મ છે ક્યાં તો એ બધાના પર તમે હમણાં બુક તમ તમે ઓર્ડર કરી શકો છો પેલા કીધું તેમમ આપડે બધાને કેવી રીતે સૌથી બધા લઈને આપણે બધું સ્ટાર્ટિંગથી બધું શીખવાનું સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે એ કરવાનો છે એ સ્ટેપ બાય સ્ટેપ બધા ધને જ સી છે સિનિયર સિટીઝનને સ્પેશ્યલી અને બધી વસ્તુ પણ ઇન્વોલ્વ છે બધી વસ્તુ ઇન્વોલ્વ છે. તો એ બધુંને આપણું ફેસિલિટી કેવી રીતે વાપર. આપણી સતી છે. અને એમાં ટેન સસ્તું નથી આપડણે ખાલી સચેત એવું જો આ વસ્તુઓ બધી ફાયદાની જ છે. અમે ઘર બેનકામ બેન્કમાં જવાની જરૂર નથી. થી પોસ્ટ તમારે કશે કંઈ જ તમારી જરૂર હે તમારે સ્કૂલ ના કામ કરવા. છે છે બધું તમે. વર્ક ફવાની જરૂર નથી તો એ બધું. પોસિબલ છે એ આગળ વધી ગઈ છે. આજકાલ તો જરૂરી છે કેમ કે નહી તો તો આપડે નહી વધીએ તો આપડે પાચ ચડજ જેટલી ફાસ્ટ ટેકનોલોજી. આગળ સાથે આપણે ચાલવું જરૂરી છે. આજકાલાગે વ્યવસ્થિત શીખીને બસ ઠીવાની છે બધીાળજી રાખ. છે આપણેે આપડો ફાયદો કરી શકીએ. છે તોધું શીખીને વ્યવસ્થિત વસો બધું આજકાલ ઓનલાઈન જ ચાલે. છે લોકોને એને જ ચાલે છે, અને ઓછી તકલીફ પડે છે કાસે. જવાનું એટલે કન્વીિનિયન્ટ જ છે આપ
બિલકુલ બિલકુલ એટલે એઈજ વાત છે. કે એજ વાત છે કે આ બધી જ વસ્તુઓ. આ બધી જ વસ્તુઓ આપડણે ધ્યાનમાં રાખીએ તો બધું સારું છે, અને અગર ન રાખીએ તો બધું મુબત પેદા કરે છે તો આજે મને તમારી સાથે વાત કરીને બ જ સારું લાગ્યું ફરી પાછું હું તમને ક્યારેક આવી. તે હેરાન કરીશ તો આજ માટે તમનેરી સાથે વાત કરીને મને ખૂબ મજા આવી. આવ જો.